હાલો
હા હાલો હાલો જમાં
હાલો
કેમ છો હાલો
અવાજ આવે છે મારો
હા આવે છે મારો આવે છે તને
હા આવે છે કેમ છો
મજામાં તું કેમ છે
બસ હું પણ મજામાં છું તમારો અવાજ થોડોક ધીમો આવે છે
હવે આયવો ફૂલ
હા આવે છે હા તો આજે આપ આપણે શિક્ષણના મહત્વ ટોપિક પર વાત કરીએ
હા સરસ ટોપિક છે
હા તો શિક્ષણ છે એ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી પરંતુ જીવન જીવવાની કળા છે શિક્ષણ માણસને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય છે અંધકારમાંથી પ્રકાશ તરફ અને નિરાશામાંથી આશા તરફ લઈ જાય છે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું શિક્ષણનો અર્થ છે એ શરીર મન અને આત્માનો સર્વાંગી વિકાસ છે
હા એ તારી વાત ખુબ જ સાચી છે શિક્ષણ શું છે શિક્ષણનો અર્થ માત્ર ડિગ્રી મેળવવાની શિક્ષણ નથી જીવન નુ મૂલ્ય શીખવતું સાધન એ એટલે શિક્ષણ શિક્ષણ શિસ્ત સંસ્કાર સંસ્કાર અને જવાબદારીનું નિર્માણ છે પરિવાર શાળા અને સમાજ શિક્ષણના ત્રણ નથી
હા એ વાત સાચી છે વ્યક્તિ ગમેટલી ભણેલી હોય પરંતુ તેનામાં સંસ્કાર નામની વસ્તુ ન હોય તો તે અભણ બરાબર છે વ્યક્તિગત જીવનમાં શિક્ષ શિક્ષા નું મહત્વ ઘણું છે આત્મવિશ્વાસ છે એ વધારો કરે છે શિક્ષણ પોતાના વિચારો વ્યક્ત કરવાની શક્તિ આપે છે. પછી નિર્ણય લેવાની ક્ષમતા છે એ પણ વધારે છે. ‌સાચું શું અને ખોટું શું છે એ ઓળખવાની સમજણ છે એ આપણે આપે છે. પછી, આપણામાં બોલવાની કળા વિકસે છે. નેતૃત્વનો વિકાસ થાય છે. કોઈ પણ સમસ્યા હોય તો એને ઉકેલવાની ક્ષમતા પણ આપણામાં હોય છે.
હા શિક્ષણ સમાજના વિકાસમાં શિક્ષણનું યોગદાન શું છે તે વિશે આપણે અત્યારે સમજીશું. શિક્ષિત સમાજઘુ વધુ પ્રગતિશીલ બને છે. અંધશ્રદ્ધા અને કુ રીવાજો પણ દૂર થાય છે. માજ માજિક સમાનતા પણ વધે છે. ઉદાહરણ તરીકે જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ હોય છે, ત્યાં ગુને ગુનાખોરીનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું જોવા મળે છે.
રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું ઘણું મહત્ત્વ છે. દેશની આર્થિક પ્રગતિ, વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી નો વિકાસ, સારા નાગરિકોનું નિર્માણ, હવે શિક્ષિત નાગરિકો હોય તો એ દેશને ઘણો ફાળો આપી શકે છે. કઈ રીતે તો શિક્ષિત નાગરિકો છે, એ મતદાન નું મહત્વ સમજે છે. અને બીજા લોકોને પણ સમજાવે છે. કોઈ પણ જાતના કાયદા હોય તો એનું પાલન કરે છે. અને બીજાને પણ એનું પાલન કરવા માટે પ્રેરે છે. પછી પરસ્પર પર રાષ્ટ્ર પ્રેમની ભાવના ધરાવે છે. અને બીજામાં પણ તેનો વધારો કરાવે છે.
હા એ વાત તારી ખૂબ જ સાચી છે. જેવી રીતે હવે આપણે સમજીશું મહિલા શિક્ષણનું મહત્ત્વ. એક પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય છે. પરંતુ એક મહિલા શિક્ષિત થાયને તો આખું કુટુંબ શિક્ષિત થાય છે. ઉદાહરણ તરીકે આપણે જ સ્કૂલમાં જાય છે, ત્યારે તે મેડમ આપણે ભણાવે તો સ્ટુડન્ટ બધા શિક્ષિત થાય છે. ત્યારે સ્ટુડન્ટ મોટા થઈને પછી બીજાને આગળ વધારે છે. એવી રીતે મહિલા શિક્ણ ના લાભ પરિવાર નો વિકાસ જેમકે મેં તને કહ્યું કે આપણે સ્કૂલે જાય તો મેડમ તને બીજાને ભણાવે એટલે એ આગળ જાય છે. સ્વાસ્થ્યમાં સુધારો, આર્થિક સશક્તિકરણ બાળ લગ્નમાં પણ ઘટાડો. ઉદાહરણ તરીકે સાવિત્રીબાઈ ફૂલે એ મહ મહિલા શિક્ષણને માટે મહાન કાર્ય કર્યું હતું.
હાં, આધુનિક યુગ અને શિક્ષણને કઈ રીતે સંબંધ છે, તો શિક્ષણ મેળવ્યું હોય તો આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણ છે પછી ઓનલાઈન અભ્યાસ થઈ શકે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ નો પણ વિકાસ થયો છે. ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી શકીએ આજના સમયમાં છે, મોબાઈલ, ઇન્ટરનેટ, સ્માર્ટ ક્લાસરૂમ આ બધું છે એ શિક્ષણને વધુ સરળ અને અસર કારક બનાવે છે. પહેલાના જમાનામાં છે એ આટલા શિક્ષણના ડિજિટલ સાધનો છે, એ ઉપલબ્ધ નહતા. તો મોબાઈલને, ઈન્ટરનેટ ના કારણે છે આપણે અભ્યાસ છે એ વધુ સરળ બની ગયો છે.
શિક્ષણ અને નૈતિક મૂલ્યો છે પેલું છે પ્રમાણિકતા, કરુણા સહકાર દેશ પ્રેમ અને માનવતા એમાંનો એક છે સહકાર જો આપણે જ મેડમ શિક્ષક ભણાવતા હોય, આપણે તેને સહકાર આપીએ તો, આપણે તે ક્યારેય આગળ કેટલા વધી જાય છીએ, માત્ર ગ્રાન્ટ પૂરતું નથી, પણ મૂલ્યો પણ જરૂરી છે.
હા એ વાત સાચી છે. શિક્ષણ સામેના પડકારો કેવા હોય છે. તો કે ગરીબી છે. શાળા છોડનાર બાળકો, ડિજિટલ અસમાનતા ગ્રામ્ય, વિસ્તારોમાં શિક્ષણની સમસ્યાઓ હોય છે. હવે એના માટે આપણે ઉકેલ શું લાવી શકીએ તો દરેક વ્યક્તિ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ. પછી સરકારી યોજનાઓનો લાભ લઈ શકવા જોઈએ લોકો, અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી શકે. કે આપણે એવા નાટકો કે કાર્યક્રમો રચવા જોઈએ.
હા એ વાત તારી ખુબ જ સાચી. છે. નાટકોને એવું રચીએ તો બાળકોને અને મોટા લોકોને એમાંથી ઘણું આગળ આપણે શ શીખવા મળે છે. એમાંની એક જવાબદારી જોઈએ તો વિદ્ય વિદ્યાર્થીઓની જવાબદારી સમય નો સાધ્યો સદઉપયોગ અત્યારના બાળકો સ્કૂલે જાય ત્યારે ટાઈમસર અમુક પહોંચતા નથી. અમુક પહોંચી જાય છે. નિયમિત અભ્યાસ તો ક્યારેક બાળકો અભ્યાસ પૂરો કરે છે. કોક બારો કામસર જવાના હોવાથી અમુક રીતે અભ્યાસ થતો નથી શિક્ષકો નો આદર
મોબાાઈલનો મર્યાદિત ઉપયોગ અને સારા નાગરિક બનવાનો સંકલ્પ
હા એક સારું વિદ્યાર્થી બનવું હોય તો આપણેે એમાં ઘણી બધી જવાબદારી આવે છે તમે કીધી એ વાત સાચી છે કે અત્યારના બાળકો છે એ અભ્યાસ તો કરે છે પણ સાથે સાથે મોબાઈલ નો અમર્યાદિત રીતે ઉપયોગ જેનાથી એના અભ્યાસ ઉપર ખુબ ખરાબ અસર થાય છે જો બાળકો છે એ મોબાઈલ નો મર્યાદિત ઉપયોગ કરે તો સારી રીતે શિક્ષણ મેળવી શકે છે અને એક સારા નાગરિક બની શકે છે કે જે દેશના વિકાસ માટે ખબ જરૂરી છે હવે આપડે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ એપીજ અબ્દુલ કલામ છે ભીમરાવ આંબેડકર છે મહાત્મા ગાંધી છે એ બધાના જીવનમાં છે એ શિક્ષણનુંું ખુબ મહત્વ હતું એ લોકો લોકો શિક્ષણને પેલી પ્રાયોરિટી આપતા અને એના કારણે એ લોકોનું જીવન છે એ ખુબ સફળતામય બને
હા એ વાત તારી ખુબ જ સાચી છે કારણ કે જો આ ડોક્ટર એબી એપીજે અબ્દુલ કલામ છે એને શિક્ષણ માટે ઘણો ભોગ આપ્યો છે સમાજ માટે ભીમરામ આંબેડકર મહાત્મા ગાંધી એ બધાએ ઘણું સફળ તાપૂર્વક જીવનદાન આપ્યું છે અંતમાં હું એટલું જ કહીશ શિક્ષણ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે સંપત્તિ ચોરાય શકે પરંતુ શિક્ષણ કોઈ ચોરી શકતું નથી શિક્ષણ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર ત્રણેય ના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે
હા એ વાત સાચી છે કે શિક્ષણ છે ઈ આપણા માટે સૌથી કિંમતી વસ્તુ સમજતી હોય બીકરે પરંતુ આપણી પાસે જો કોઈ પણ પ્રકાર નુ ના હોય તો એ આપણા પાસેથી કોઈ છીનવી શકતું નથી હવે શિક્ષિત વ્યક્તિ હોય તો એ સમાજ અને રાષ્ટ્ર દેશ બધાના વિકાસ માટે છે એ સારો ફાળો આપી શકે છે તો આપણે સૌ એ સંકલ્પ કરવો જોઈએ કે શિક્ષણ મેળવશું બીજાને શિક્ષણ માટે પ્રેરિત કરશું કે એ લોકો ભણી ગણીને આગળ વધે અને જ્ઞાન દ્વારા દેશના વિકાસ માં આપણે યોગદાન આપીશું તો આજે આ શિક્ષણના મહત્વ વિષય ઉપર વાત કરીને મને ખુબ સારું લાગ્યું અને તમે પણ મને ઘણી બધી એવી માહિતી આપી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર
થેન્ક યુ